હલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
ઊંઘી ગયા છે?
હો બસ ઊઘવાની તૈયારી કરતા હતા બોલો બોલો.
ડિસ્ટર્બ તો ન કર્યો મે?
ના ના.
હવે ફ્રી થઈ.
છેક હવે પોણા બાર વાગ્ય
મહેમાન આઈ ગયા હતાના ઘરે આજે.
હમ્મ હમ્મ.
અ ડીગ્રી હા. દીકરી ઇન્ટરવ્યુ વા માટે ગઈ હતી ન. ઓ બીજા બીજા પૂછી ના પૂછી કરે છે શું ઇન્ટરવ્યુ દિયો શું ઇન્ટરવ્યુ દિયો? હવે ઇન્ટરવ્યુ માટે શું કવું છે?
બોલો બોલો હભળાતું નતું ને એટલે અવાજ હા જ કરે.
અવાજ કાપી નેટ બરાબર નથીને આપતો હતો. બરાબર છે હવે હવે આવે? આવે છે ને.
હા હા.
શું ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી.
એ તો તમે કેતા તાને કસું ઇન્ટરવ્યુ આપીને
હા તો બીજા બીજા ઇન્ટરવ્યુ માટે પૂછવા આવે છે શું શું આપ શું ઇરવ્યુ આપ અરે આ ઇન્ટરવ્યુ આપીઆવો. હવે નોકરી કરની પડશેને પઢાઈ પર તી ગઈ તો જોબતો લાગવા પડશે ને.
હા એ તો લાગુજ પડેન શું કર્યું તમારી છોકરી આગળ?
હવે તો બીકોમ કરી ના બીકોમ પછી શું?
હા એટલે એકાઉન્ટની જોબ મળી હશે એકાઉન્ટમાં. પેલું ત્રિપલસી ને ટેલન બધા કોર્સ હોય ને.
આ બધા સાથે સાથે કરે છે.
સરસ સરસ. એટલે શું તમે શું કેતા ત્યાં વેકેન્સી પડી એમ?
વેકેન્સી પડી હતી જવા આઈ. બોલે છે કે કોલિંગ નું રેય છે. આખા દિવસ કોલિંગ કરે છે. ખબર નઈ આવે તો ખબર હવે તો મને તો ખબર પડતી નથી.
બરાબર હા એટલે એવું હશે ને કે એ લોકો કોલિંગ નું કરતા હશે ને એટલે વેકેન્સી પડી હશે તો તમારી છોકરી કેતી હશે. કે કોક હોય જેને જોબ કરવી હોય એનું. રિઝ્યુમને બધું મંગાઈ લેજો.
તારે માટે પાસે થાય તો મોકલવા આવું છે. ઇન્ટરવ્યુ મે વ વેકેન્સી છે કંપનીમાં કંપનીમાં વેકેન્સી છે. .
કઈ નહી જોઈ લઉ હું તમને કઈ દહીશ જે હશે
કે બીજા કોઈ હોય તો
હાચી વાત પણ તમારી છોકરી કરે છે તો એને ઇન્સેન્ટિવ મળશે ને એ બધું પુછ્યું તમે
તમારો અવાજ નહી આવ છો શું કહો તમે
હલો
નેટ પ્રોબ્લમ હશે
હલો
ઓ તારી તો આવશે મારી નથી આવતી
ના બહુ અટકીને અટકીને આવે છે
તારી તો સરસ આવે છે હા ખબર નથી યાર હ ટાવર નો ઈશ્યુ હતો
બરાબર
જમી લીધું
હો જમી લીધું તમે શું જમયું
હલો ક્યારે જોવા હતો
તમારો અવાજ
એ જોઈન કરશે
શું કો
યા કોઈ હોશે ખબર કાડશે
હા એ હું પૂછી કઈશ તમને જે હશે ને કોને જોબ કરવી છે કે બધું હું તમને પૂછી ને કઈ શું છે શું નથી બધું છોકરીને એક્સપ્લેન કર કરી દઈશ
એટલે પછી એ શું કે એનો જવાબ શું છે એવું
તમે મારી છોકરી જોડે વાત કરલો તો ખબર પડશે તમે શું
હા એ તો હું સમજી ગઈ ના એ તો તમે મને કામ કીધું એટલે મને સમજણ પણી ગઈ કે શું કામ રે છે તેમાં શું હોય કે ધારો કે કોઈ કંપની હોય ને તો કંપની કોલિંગમાં કામ આપે ની એડ કરવા એ લોકોના ટાર્ગેટ પૂરા કરવા માટે તો તમે એનું કેતા તમાને ટેલિકોલિંગનું
હમ હમ
તો એ કશું વાંધો નહી મને હું કરી દઈશ
એ હું છોકરી જોડે વાત કરું જેને નોકરી કરવી છે ને છોકરી ને હું વાત કરીશ પછી જે જવાબ આપે એ હું તમને કહી
મારી છોકરી કહે છે માં તમે તારી બેન જોડી વાત વાત કરશોને બીજા કોઈ છોકરી છાય તો નોકરી મે માટે ઇન્ટરવ્યુ આપે છે તો મેને તારે જોડે બાત કરી બીજા શું ટાઈમ બહુ થઈ ગયો છે હા ઊંઘ આવતી હશે ઊંઘ આવતી હશે
હા એ તો વાત સાચી છે આપણને તો હજી મોડું થાય આમ બાર સાડા બાર લગી જેઉ ટાઈમ લાગે આપવા
નઈ તો તારે જોબ નું શું ટાઈમ છે
હમ જોબ નું જોવો ને દસ થી સાત નું ટાઈમ છે
દસ સાત ઘરે આતે આતે આઠ વાગી જાશે
શાળા સાથે ઘરે ના શાળા સાથે તો ઘરે અડધા કલાકમાં તો ઘર
કોલેજ કરે છે કોલીજ પતી ગયો એક્સર્નલ છે કોલીજ કેણા વરસ થ કોલેજ લાસ્ટ યર છે
લાસ્ટ ઈયર ચાલે છે લાસ્ટ ઈયર હવે ચાલુ જ થશે એટલે જોઈન થઈ ગયું છે હવે ચાલુ કરશે આમ હોય આઈટી નું છે ને તો થોડું ના હજી તો વેકેશન પાડે આ લોકો
ઓ આજે તો એડમિશન ચાલશે એડમિશન મે બોહત વાર લગાએ બોહત વાર લાગાએ એડમિશન
પા છે
હા એક મેરિટ પડશે બીજા પડશે ત્રીજા પડશે
એઈજ ને મેરિટોના મેરિટો ના લીધે તો એડમિશન નહ થતું
હા ફેર બ બીજા પતી જાય તો સીટ ખાલી હોશે તો બના ને ડમિશન આપશે બહોત બડા કોલેજ જ જતી રહી એડમિશન મળતું નહી ગઈ મેરિડ પડશે મેરિડ પડશે હ તમે તો કોલી સાથે સાથે કરો છો તમે
હા કોલેજ તો એક્સન્ કરી જ છે સાથે સાથે
જો ભારી છે તારી
જોબ ભી સારી છે કામ પણ સારું છે
તો જગા ખાલી હોશે તો મારી છોકરી માટે વાત કરશો ને
ચોક્કસ ચોક્કસ બધુ આવડે તમે છોકરી ના આઈટી નું પણ એને તો શું બીકોમ કર્યું છે ને
હરા હરા તારી બીજા ઓ છે એના તો બીકોમ કરી છે તો બીજા કોઈ કંપની મેં ભેજ ભેજા કોઈ કંપની મે હ કોઈ તુમારી બેન બની થાય છો તો બીજા જોડે વાત કરશો મારી દીકરી માટે હવે તો ટાઈમપાસ માટે કોલિંગને કરે છે
ના મારી ફિલ્લડ અલગ છે એટલે ટાઈમ તો જોવો ટાઈમ નું તો કઈ છે નહી. પ્રોબ્લમ પણ મારી જે ફિલ્ડ છે હું આઈ ટી ફિલ્ડની છું ને. તો મારી છોકરી જે કરે છે આઈ ટી ફિલ્ડમાં કરે છે. અને તમારી છોકરી બીકોમ કર છે એટલે હું બીકોમ માં એને એકાઉન્ટમાં મારી જે કંપનીમાં આઈ ટી કંપનીમાં એકાઉન્ટ વાળી જોબ છે એમું મુકઈ દઈશ.
હારુ. વેકેન્સી પડશે તો મ મારે જોડે વાત કર લો. તો મારી ડિગ્રી ઇન્ટરવ્યુ આપવા આવશે.
હ હ મને રિઝ્યુમ મોકલી દો. એટલે હું વાતચીત કરીને ને રાખું હજું જે કે છે હું તમને કોલ કરીસ.
સારું શાંતિ. પછી મળજો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા સર બોલો. હલો અવાજ નથી આવતો. અવાજ નથી આવતો.
હું એવું કઉ છું. હેલો.
હેલો હેલો.
હલો
હેલો.
શુ કરો છો?
અવાજ નથી આવતું તારો.
સારું મૂકું ફન ચાલ.
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.